હલો રામ રામ ભાઈ! રામ રામ!
રામ રામ રામ કેમ છો?
બસ મજા છે. શું તકલીફ પડી ગઈ છે?
શેની કેતા તા વાત તમે?
હ હમણાં તમે જે, આપડી વાત થઈ ને પેલી વોટ્સઅપ ઉપર,
હા હા બરાબર બરાબર! એટલે, એ તમારો કોલ નતો લાગતો. તો એમ કેતો હતું કે તમે બીજી તો બીજા
હા હા હા ના ના હું તો ઓન જ છું. મારે તો કોઈ કોલ ચાલુ ના હતો હમણાં.
હમ હમ! તો નેટવર્ક એછું આવતું હશે તે બહુ આવતું છે નેટવર્ક ઇશું અત્યારે તો.
હા તે હમણાં શું છે? કે નજીકમાં જ વાવાઝોડું ગયું છે ને એટલે એ પ્રોબ્લેમ થોડી ઘણી રહેશે
હમ હ પ્રોબ્લેમ રે તો, બહુ પ્રોબ્લેમ કરાવાય આપડ
હા થોડુંક તકલીફ તો રહેશે. હવે શું કરીએ? એના વગર મેનેજ કર્યા વગર મેળ જ નથી. એટલે કરવું જ પડશે.
હમમ કારણ કે ફોનો વગર કરી હેવાત તે નઈ આપનાથી
ના ના ફોન વગર ને, હમણાં ના ટાઈમ અઅ સમજો કે વચ્ચે બે ત્રણ દિવસ છે ને વાવાઝોડાને લીધે નેટવર્ક જતું રહ્યું, અને કોલ પણ નતા લાગતા ને આવતા પણ નતા. હવે, અહિયાં વાવાઝોડું આવ્યું તો બીજા સગા સંબંધીઓને શું છે? ટેન્શન થવા લાગ્યું. કે ભાઈ કેમ કરે છે? શું છે? કેમ છે? એ લોકો ફોન ટ્રાય કરે પણ અહિયાં શું છે કે, નેટવર્ક પેલા ટાવર ખરાબ થઈ ગયા હતા ને, વાવાઝોડાને લીધે
હમ હમ બરાબર બરાબર! હવે કેવું છે થઈ ગયું સારું?
હવે સારું થઈ ગયું છે. હવે એટલું બધું તકલીફ નથી. હવે ઘણું સારું
હમ હમ બરાબર બરાબર તો પછી એની અત્યારે કઈ પ્રોબ્લેમ ના આવે તો સારુ કેવાય, નક યુદ્ધ ચાલતું છે એનું કંઈ નક્કી ના કેવાય, કેવું કેટલું ટાઈમ ચાલશે? શું થશે?
તો શું નક્કી નથી ભાઈ, હમણાં તો તમને વાંધ છે માર્કેટ શેર માર્કેટ જોવું કે મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ જોવ બધા ડાઉન છે. એમ સોનામાં પણ એટલો બધો ઘટાડો આવ્યો છે, ભાવમાં એના પૂછો, એક દિવસ મા અગયાર ટકા અગિયાર થી સાડા અગિયાર ટકા ડાઉન હતુ સોનુ.
ઓહો! ઘણું ડાઉન થઈ ગયું.
ચાલીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. એક દિવસમાં અગિયાર ટકા ડાઉન.
હા હા પણ હવે આપડણે તો જોતા જ રહીયશું કારણ કે આપણા લેવાશે તો નહી હવે મને
ના ના હવેવે તો ને નીચે જશે જ નહી સોનો મને એવું લાગે છે કારણ કે આટલો બધો ભાવ વધી ગયો હવે તો શ જાય કહે તમને કેવું લાગે છે.
હા એઈજ કવું ને કારણ કે હવે સોનું તો જોત રહી જશું આપણે કારણ કે લેશું તો ઈ એ બી કે હાચવવું પડશે આવડું મોઘુસોનું છે કોઈ લઈ ના જાય એના કરા લેતા જ નથી અત્યારે
બીજું કે હમણાં ટાઈમમાં કોનાને બહુ સાચવવું પડે એટલે હવે લગ્ન પ્રસંગ નો ગાળો સમય આવે છે પાછો હવે લગ્ન પ્રસંગમાં આપણે ભારતમાં કોના ન કેટલું મહત્વ છે તમને ખબર જ છે હવે અમણાં મોંઘુ એટલું બધું થઈ ગયું છે. કે જે લોકોએ ગણતરી કરી હતી કે એમના છોકરા છોકરી ભણે. ત્યારે આપીશું પણ તે જે ગણતરી હતી ને તે બધી ફેલ જતી રહી એમને એટલો બધો ભાવ વધી
હા ઈજ કેતા છે. ને કારણ કે અત્યારે આપડો જીવનમાં ખર્ચો એક તો એ છોકરાની ફીમાં જતો રેય ને બીજો ખર્ચો આડે તહેવારમાં જતો તો રે કે આ પ્રસંગ આવી ગયો. તો વળી એનામાં પૈસા આપડી બચત થાય જ ની એનામાં
ના થાય ને ઘણા વર્ષોથી રૂપિયા બચાવીને રાખ્યા તા હવે હું તમને પિસો કહ તો અમારી બાજુમાં કાકા કાકી રે છે એમને દીકરીના લગ્ન હતા. હવે એમને શું છે. એ ગણતરી હતી કે અમારી દીકરી ના લગ્ન છે તો અમે એમને આટલું સોનું આપીશ પણ અવે એમને જે ગણતરી કરી હતી ને તે પ્રમાણે સોનાનો ભાવ એટલો બધો વધી ગયો. કે ટેન્શનમાં આવી ગયા હતા કે ભાઈ હું કઈ રીતે મારી દીકરીને પરણાવીશ કઈ રીતે લગ્ન કરીશ પણ એમને મેં થોડી ઘણી સલાહ આપી. મે કીધું કે તમારી પાસે જે બચત હોય તેને થોડું ઘણ હવે વરષ પછી લગતા હતા. મેં એમને સલાહ આપી કે શેર બજાર કે મ્યુઝિયમ ફંડમાં રોકાણ કરો તો થોડા ઘણા રૂપિયા બને છે. તેના માંથી સેવિંગ કરીને તમે લઈ આપ્યો. એમને જે આપવાના હતા તે તો આપવાનું નહી એટલું બધું. પણ ફૂલ નહી તો ફૂલની પાંખરી એ રીતે એમને સેટિંગ કરીને એમને દીકરીને પરણાવી દીધી.
હ ના એ સારું જે ગણતરી કરીને પરણાવી એનું પ્રસંગ હા જોવય
હા પ્રત્સંગ સચવાઈ ગયો હવે આમાં શ છે કે દીકરી હોય એનો પ્રસંગ સાચવવાથી જ રહ્યા. અવે એમને પાછળ બીજા કોઈ છોકરા નથી. એટલે અવે બીજું છે પણ નહી અવે આરામથી બે જણા રે છે ને જીવ છે. અવે એમના દીકરા નથી. એ તો ક્યા જાયે
ના વાત બી તમારી સાચી છે. હવે પણ કરી બી શું શક એનામાં કારણ કે એક સારો હતો એ બી એની એનું ટાઈમ આવ્યો એટલે એને જવું પડ્યું.
ત્યાં તો એમનું સારું છે કે પેન્શન આવે છે. હવે એમને પણ મેં થોડુંક ઘણો સલાહ આપી કે મેં કીધું તમારું પેન્શન આવે છે જે તે તમારું પૂરું વપરાતું નથી. તો જે તમે બચત કરો છો તે પૈસા સેવિંગમાં ના નાખો ને એફબીમાં ના ના એને તમે પૈસા શેર બજારમાં રોકો. એનાથી શું છે કે ભવિષ્યમાં તમને બે જણાને કંસુ તકલીફ થાય કે મેડિકલ અવે અમણાં ટાઈમમાં એટલું બધું મોઘું થઈ ગયું છે. ને એના લીધે વગર છૂટતો નથી. એટલે મેં જો કે તમે એ રીતે પૈસાને બચત કરો. સાથે સાથે પૈસાનો એવી રીતે ઉપયોગ કરો કે એનાથી આપણા પૈસા વધે. તો ભવિષ્યમાં તમારે મેડિકલ આવે કે કાંઇક બીજો પ્રોસંગ આવે કે કઈક પ્રોગ્રામ આવે. તો એનો ખર્ચો એમાંથી નીકળી જાય. એ થોડી સલાહ આપીને એમણે એમનું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું છે. સારું છે અમણાં એક અંકલ એની રીતે કર્યા કરે છે.
પણ એને તમારું શું માનવું આ થોડુંક શેરબજાર વાળું રિસ્કી નાખ કારણ કે આ એના પેન્શન ના પૈસા છે. આગળ જીવન ચાલે એના પૈસા છે. એનાથી શેરબજારમાં રમશે તો એને થોડું તકલીફ ની કરા આવે?
ના એટલે એ જે બીજું કરે છે ને લોકો એફનો કે ડેલી ટ્રેડિંગ નથી કરતા. એમને શું છે કે પેન્શન ના પૈસા આવે છે. તેનામાં બચત કરે છે જે રીતે
બરાબર તે સારું છે કે કે પસે પૈસા પૈસાની બચત કરી શકે.
હહ એ વાત સાચી ગણાય. એમાં શું થયું કે એ પૈસાની બચત કરે છે ને એનાથી એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે.
હા ઈ જ કહું. હહ બચત જરૂર છે. પણ કંજુસાઈ જિંદગીમાં ના કરવાની મેં ઈ જિંદગીમાં જોયેલું છે કે બચત કરવી જરૂર છે. કારણ કે આજની બચત એટલે કાલની કમાઈ કેવાય.
ના વાત સાચી છે તમારી. હમણાં બચત કરશું તે જ આપને કામ લાગશે ભવિષ્યમાં.
હમ હા એટલા હાટુ થઈ ને મેં અત્યારે બચત હારું એસઆઈપી ને થોડું ઘણું મેં બી ચાલુ કર્યું છે શેર માર્કેટ વાળું. એસઆઈપી હર મહિને આવે હર મહિને આવે એમ કઈ ભેગા ભેગા બે બે વર્ષ તો મે કન્ટિન્યુ નાખ્યા એક બી મિસ નથી કરયી હજી સુધી.
ના ના સારું છે ને તમે જેટલી જેટલા રૂપિયા બચાવ તો તેટલું જ તમારા ભવિષ્ય માટે સારું છે.
હા એટલા માટે મેં કીધું કે અત્યારે આ કરવું જ છે. કારણ કે હવે જો મે નહી કરવું તો વડીલ ક બચવાન છે નહી એના કરતા રિસ્ક લેવાનું રિસ્ક લેશું તો કે બે પૈસા બચશે.
ના વાત સાચી છે હું તો તમને કહું છું આ તો મને થોડું ઘણું શેરબજાર નું નોલેજ છે એટલે હું કરું છું અને તમે બી જે તમે બચત કરો છો ને તેને એસ આઈ પી માં તો નાખો પણ અહ અમુક ટકા એને જે તે તમારા અમુક શેર હોય કમુ કંપનીના એકદમ સ્ટ્રોંગ શેર હોય તેમાં તમે એસ આઈ પી કરો. તેનાથી શું છે કે તમને એસ આઈ પી કરતા રિટર્ન પણ સારું મળશે અને તમને નોલેજ પણ મળશે માર્કેટનું કે કઈ રીતે હવે તમે બે પાંચ વર્ષ કરશો ને તો તો તમને ઓટોમેટિક પછી તમે ક છો કે ના એસઆઈપી માં નાખવા કરતા હું મારી જાતે કરીશ તો તેનામાં મને બે પૈસા બચશે ને પૈસા વધશે એટલે વસ્તુ એવી છે ને કે બધા માટે છે. તમે શીખવાનું ત્યાં બીજી જે લોકોને એવું થાય કે શેરબજારમાં આપણે પૈસા તૂટી જાય કે આમ એવું નથી. તમે શીખીને કરો ને તો તેનાથી તમને ફાયદો થાય.
હા એટલે જ ને, પણ આપડે થોડીક નોલેજ હોય ને તો વસ્તુ કરાએ. પણ આપડે નોલેજ જે નથી એટલે તારું તમે નહીં જેમ પેલા તમે જય માતાજી કરતો પછ જય માતાજી કરતો ને રોજના પાંચસો હજાર રૂપિયા કમાઈ લેતો પછી અમે થોડુંક શીખવા લાગ્યું તો પૈસા તૂટવા લાય આ તમે કીધું હવે આ કેવું માઈન્ડસેટ છે.
ના એમાં બી જો હું તમને કહું એમ કે એમાં આંધી રીતે નહીં રમવાનો આપડે તો હવે જે એક પ્રકારનો એ જુગાર જ થઈ ગયો તમે નતો આવડતો તમે કરતા હતા. એટલા માટે કહું છું કે પેલા શીખો હવે તમારો પ્લેટ થાઈમ હોય દિવસ ના તમને સમજો કે ટાઈમ ના મળે તો રાતે તમારો ફ્રી ટાઈમ હોય ત્યારે તમે યુટ્યુબ પર ઘણા લોકો એવા જે જે શીખાડે છે તમે એના પર જોઈને શીખી શકો થોડુંક માર્કેટનું પોતે જાતે રિસર્ચ કરો એટલે તમારું પણ માઈન્ડ ખૂલશે એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે થાય છે.
અહ બસ એટલા એટલા માટે તો હ મેં થોડું થોડું સમ સાઈડની ઈન્કમ કાઢવી પડશે કે આગળ સમય એટલો ખરાબ આવશે કે ઘરના બધા વ્યક્તિને કામ કરવું પડશે. તો હવે એના માટે એની થોડું ઘણું નોલેજ હોય તો એ વસ્તુમાં આપણે ક્યારેક જવું હો તો આપડ વાંધો ના કર આવે.
હા એ વાત સાચી ને બીજું કે તમારા હજી લગ્ન નથી થયા એટલે તમારે ખર્ચો બી નથી તમારા લગ્ન પછી તમારે ખર્ચો બી વધશે એટલે હમણાં થી બચત કરો ને એને શીખેલું હશે તો તમારા લગ્ન સમયે કે તમારા લગ્ન પછી ક્યાંક ખર્ચો આવે તો તે તમે એમાંથી કાઢી શકો. બીજું કઈ નહી આમાં આપણી બચત હમણાંના ટાઈમમાં તમે ધંધા રોજગાર બી એટલા બધા જોરમાં નથી કે આપણે એમાંથી પૈસા પૂરેપૂરા આમાં આપણું ઘર ચાલે એટલું થઈ જાય
હા તેજ કઈ ને કારણ કે અત્યારે તો એની બચત એટલે બહુ મોટી વાત કહેવાય બચત તો થાય જ
હા બરાબર છે વાંધો નહી વાંધો નહી ચાલો ત્યારે ક્યારેક મળશું ત્યારે નિરાથે વાત કરશું ભેગા થઈને તમને થોડુંક નોલેજ પણ આપી શેર બજાર નો કઈ રીતે થશે એટલે શું છે કે તમારે પણ કામ લાગેને હમણાં ઉંમર છે એટલે શીખી લેવાનું એમ.
ના એ વસ્તુ સારી છે તો ચોક્કસ આપણે મળીએ ત્યારે મને નોલેજ આપજો ને હું એક બે મિત્રને લાવીશ તો એની એ બી એને થોડીક જાણકારી મળે ને એ બી ક નવું ચાલુ કરી શકે.
ભલે ભલે ચાલો ત્યારે મળીએ.
ચાલો, ચાલો.